એવું હો ભાઈ
હા હા એવું છે બોલો બોલો
હમ તો શું કરીએ બોલો હવે.
અરે શું કરું કે ખા દઉ
હમ ગાતું ને હું શું કે હતો.
ના
આપણે હવે હેને આપણેે દિવાળી બધા તહેવારો આવે ને. એ સિવાય ભ આપડણે ઘણી બધી રમતો રમતા હોય એની ઉપર ચર્ચા કરીશું.
બરાબર છે.
ચાલુ કરો તમારા તરફથી
હું કરું ના તો ત તમને કેવી છે રમતો ગમતો ગમે છે જેમાં તમે ભાગ લીધો હોય
ભાઈ મને તો ઘણી બધી આપડણે આપડે ભાઈબંધો ભણીને રમીએ ને એ બધારે
હું તો બારે ભાગ લીધેલો છે પણ નંબર આવે ના આવે એવી આવે તો એક વખત નંબર પર પેપર ચાલુ હતા ને પછી મુુંહતો ગયો વરસાદ હતો એટલે
એવું હતું.
હમ
આપણે મવી કરાટી માં રહ્યો હતો સ્કૂલ માંથી
હા મારજ ન ફાડીએ પછી
કરાટી માં રહે તો પણ યાર કેવું કર્યું ખબર કે સાહેબ સવારે સાડા છ એ બોલાવે
હા હા હા
અને પછી ક છ વાગે ચાલુ થઇ જાય તમારી મેચ
બરાબર
અને પછી રાતના સાત વાગે ચાલુ થઈ
કેમે એટલા બધા મોડા
એટલી બધી એજ ગ્રુપ ના લોકો હતા ને આમને તેમને એટલે પહિ બહુ મોડું થઈ ગયું
પછી કરાટા કર્યા કે નઈ
પછી હું જતો રહ્યો કારણ કે હેને મારે ટાઈમ સેટ નતો થતો
કરાડે એટલે સામે સામેને મારવાનું હોય
ના મારવા નહી પણ એકદમ પંચ છે ને છાતીની નજીક લઈ જવાનું જો દીધું ને તો ડેમેજ કેવાય ને એ પોઈન્ટ ઓછા થાય
અરે ખાલી મારવા નહી ખાલી એક્શન
હમ્મ.
સહી બાત
એ દિવસ અ સાહેબે કીધું સાડા છો એ ચાલુ થઈ જશે પણ એ દિવસે છે ને શેખ આમ શાળા રણુંજ સુધી નાસ્તો આપયો તો ખાલી ખાવા પીવાનું ભી વડ નથી ત્યા તો એટલી ઘણા કેવી રીતે રેવાય હવે પછી
અરે ઉજણીની દાળે આપડે ગયા હોત ને જોવા તો જે મજા આવે જુડો કુસ્તી
મજા તો આવ પણ ક્યાં હતી
એ તો ખબર નથી હવે કઈ નિશાળમાં હતું વહેલા ખબર પડ્યું તો જાત પણ
આઈ થિંક સો જીમ ખાનામાં છે
ના આમ તો મોસ્ટ ઓફી ક્યાં કયાં જગ્યા રાખે છે ખબર
હા અલગ અલગ જ હોય પણ આ તો હોય શકે ભઈ એ ત્યાં પણ હોય
એક્સપિમ હોય કા તો પછી બીએમમાં હોય કા તો પછી હલો. આલ્યા અવાજ ચમ આવતો નઈ હલો હલો હલો હલો જલ્દી ફટાફટ તમારી જીભ જેવો હાલો. હલો. હલો. હલો હલો યાર કેમ અવાજ નથી આવ